કેમ છો?
બસ મજામાં તમ કેમ છો.
મજામાં બોલો તમે
વાના મારી આજે શું વાત આજે શું વાત
શું કેવાના
હા હજી તમેમે ફોન કરયો એ તે
આવાજ નથી આવતો તમારો
હલો હા બોલો આવે છે આવાજ
હમ્મ, હાડ આવી કે આવાજ?
હા, આજે તમે ફોન કર્યો તો કંઈ ખાસ વાત હશે.
કાન નથી આ તો આપના ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ માટે વાત કરવાનું.
હવ આ તો બઉ આવે તો ઓનલાઈન શોપિંગ તો બઉ અમે તો ઓનલાઈન શોપિંગ જ કરીએ છે.
હમ્મ, આજકાલ તો બધા લોકો ઓનલાઈન શોપિંગ જ કરે છે ઓનલાઈનમાં તમને બધા દેખો એક તેનો સારો ફાયદો આ છે કી તમને સારી સારી ઓફર મળી, ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ ભી મળી જવાનું આ.
મળે છે તમે ટ્રોફિકથી બચીએ તમારું ટાઈમનો બગાડ ના થાય.
હમ્મ, તમાર ટાઈમ બી બચી ઓનલાઈન શોપિંગમાં.
હા તમારું શું ખ્યાલ છે? હોમ ડિલિવરી થાય છે. હ તબ તો હોમ ડલિવરીનું
હા, બોલો.
હા અવે તો હોમ ડિલિવરીનો ઓપ્શન છે એટલે શું છે તમને હોમ ડિલવરીના એ ચાર્જ પણ નથી લાગતા તમારું પાર્સલ ઘરેય આવે છે.
ના ના ના, તે તો વાત તો સાચી છે પણ તમે
જો તમને કઈ બર્થડેમાં જવું હોય, કોઈ પાર્ટીમાં જવું હોય ત્યારે જો તમને ગિફ્ટ જોઈએ ને ત્યારે જ ઓનલાઈન શોપિંગ. વીછા અમને તો ઓફલાઈન શોપિંગમાં જ જવું પડયું.
તો મારું તે જ કઉ છે તમને કે તમને અ ઓફલાઈન શોપિંગ જ કરવું પડશે કારણ ઓફલાઈન શોપિંગમાં તમે વસ્ તું જોઈ શકો. તેને હાથ લગાડી શકો શોતા પારકી શકો. કો ચાલુ છે, બંધ છે તમે સાઈઝ ચે ક કરી શકો. આ તો વાત છે અને તમને બીજી વાત એમ કે તમે માર્કેટમાં જવાથી તમને ખબર પડી. કે માર્કેટમાં શું નવું આયલું છે, કંઈ નવી શોપ છે, શું છે. તમારા મિત્ર વગેરે મળી જવાના તો તમે ત્યાં તેની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો. બહાર જવા જવાથી તમને ફીરવામાથી મળે કે નવો-નવો આનંદ. થવાની મળે છે હમ્મ વાત અચ્છી હે.
આ તો તમે સારું કીધું, તે શું થાય છે તમે જો બહાર જઈએ તમારા છોકરાને લઈ જાઓ. તેમનો પણ થોડો ટાઈમ સ્પેન્ડ થાય છે.
બરાબર.
હા હા તો છે, તમે થોડું સુંચવે ઠંડી પવન ના તમે થોડુંસુ ખાવા ખાઈ શકીએ તમે ગાર્ડનમાં જઈ શકીએ,
હમ્મ તમે રસ્તાદેરી મંદિર માં બી જઈ શકો,
હા એટલીસ્ટ તમે તો એક જ કામ લઈન જઈએ તમારું તેનામાં બીજું કામ પન થાય છે ને.
ફક્ત તમે જો ઓફલાઈનમાં કેટલું જ ફરક પડે છે કે તમારો ટાઈમ જાય. હા અને તમને જે દિવસ સન્ડે હોય ને કે તે દિવસ બજારમાં બ ઘની ગરદી હોય તો તમને પાર્ક એમની સમસ્યા થવાની. તમને જલ્દી ટાઈમ ખુબ લાગવાનો, બીજો તો કાઈ નથી.
હા, તો તમે સારું કીધું.
હમ્મ બોલો
હા બોલો ને સાંભળું છું હું તો
હમ્મ હા બધી વાતો તો છે, જ પલે ખજું પણ ઓનલાઈન શોપિંગમાં તમને મારું તો એવું જ કઉ છે કે તમે ફક્ત નાન નાન વસ્તુ જે છે, ને ઘર્યો એટલે જ તમે ઓનલાઈન મંગાડો બીજો ઇલેક્ટ્રોનિક વસ્તુ આ બાકી વસ્તુ જે છે ને આ તો તમે ઓનલાઈન નથી જ મંગવાડવાનું, કારણ આ વસ્તુ બાકી રિટન રિફંડ નથી થતી, તો એને ફક્ત અને તમે ખુબ પરેશાન થઈ જવાના, જયારે તે જો કાલથી નીકળવાનું વસ્તુ જે મંગાડેલ તો તમને પછી ખુબ ત્રાસ થવાનો તેના અપેક્ષા મારું હુ તો કહું એટલુંજ છે કે તને ઓફલાઈન શોપિંગ કરો તો તેનાથી તમને પક્કું બિલ મળે છે. વાક્ય પર આ જે દહે પીલ તે નાપે તમને છે, તમે પ જઈને કમ્પ્લેન કરી શકો છો એ ભાઈ તું એ મને વસ્તુ ચાલતી નથી,
ઓફલાઈન શોપિંગ સુ છે, આપની વસ્તુ જોઈ શકીયે છે હ હા વસ્તુ જોઈ શકીયે ઓનલાઈન શોપિંગમાં આ નથી ને તેતો ફોટોમાંજ જોઈ. તો ફોટોમાં જે બતાવે છે આવે છે
હમ્મ ઈતો વાત સાચી જ
હા તે બતા હા તે ફોટો લાખે તોદીજો અને તમારી ઘર આવે છે,
બરાબર છે આતો વાતજ છે,
વસ્તુ તો નાજ લવં જોઈએ
હમ્મ એક તો હું કવ તમને એટલે વસ્તુ નથી લેવાની ઓનલાઈન એ તો ઓફલાઈન જ લેવાની,
બાકી તને પઈસ હોય તમારા કપડા હોય
હમ્મ હ મારો એક ફ્રેન્ડ છે તે ખુબ ઓનલાઈન થાય હે બધા વસ્તુ ઓનલાઈન મંગાડવાનું હતી. હમ્મ હમ્મ
હા, તેમને ખાવાનું બવ આવ હશે.
બોલો.
હા બોલો.
હું ઉતાવળ લી હમ્મ હલો,
હેલો,
બોલો
હા. શું થાય છે તમે જઈએ. જો તમે માર્કેટમાં જઈએને તો તમે પાણીપુરી ખાઈ શકીએ છે. અમે તમારા પી્ઝા બર્ગર ખાઈ શકીએ, તમે આઈસક્રીમ ખાઈ શકીએ તમે ગમતું તો. એટલે બંનેજ શોપિંગ તો સારી છે.
હમ્મ હમ્મ. સારુંજ છે તે તો, હમ્મ?
માં ડિસ્કાઉન્ટ બહુ મળીએ છે.
હમ્મ.
હા મને તો ઓનલાઈન શોપિંગ તો બહુ ગમે છે એટલે તો મેં તો જા તો કમ મેં તો ઓનલાઈન જ શોપિંગ કરવી જોએ.
તમે ઓફલાઈન જ શોપિંગ કરવું જોએ. ઓફલાઈન શોપિંગ માટે કેમ રે તમે ફેરવા જવ તમે વકંગ તમે વોકિંગને જઓ ને તો તમારો દેખો હાળા કિરક કો વસ્ તું લેવાની હોય તો તમે જો વોકિંગ કરતા જુઓ તો તમારો વ્યાયામ ભી થાય. તમે વ્યાયામ કર્યો તો તમારે તબિયત બી સા
ના, હાલત સારી કીધી પણ ઘરે ના માનસા તો લઈ જવું જોઈએ ને અમારી આ તો મન આ તો લઈ જ જતા નહી આ તો કે છે કે તમે ઓનલાઈન શોપ પિંગ કરી લો એવું કે છે પછી શું કરવાનું?
હું કરવાનું તો તમે તો મેટ્રો સિટીમાં રે તા હોયને તો તો તમારી સોસાયટીમાં જ હું સોપિંગમાં મોટા મોટા માલક હોય.
ના ગામડા પર તો કઈ જઈએ એટલે તો ઓનલાઈન શોપિંગ ના ઓપ્શન જોઈએ ને.
તો પેલી વાત તો ગામડા ગમે પ્રોગ્રેસ નથી તો તમને ઓનલાઈન શોપિંગ જ કરવું પડ પડશે. કારણ ગામડા ગામે કેમ રહે કે બારા બારા પંદર પંદર કિલોમીટર પર. તમને બધા વધુ મળવાના તો એટલી દૂર તો તે ઘેરના લોકો નહી લઈ જવાના તમને. આ તો તમને માનવું પડશે રોજ ઉઠી ને તો પંદર પંદર કિલોમીટર સ્વા માટે નહી જવાના. તમે હા કેમ આજુબાજુ રેવાનું. તો તમે લઈ શકો.
હમ્મ. પછી હા શું થાય છે કે માર્કેટમાં જે લોકો છે આજુ દુકાનદાર. એમને બહુ ઘણું નુકસાન થાય છે એમને દુકાન તો બંધ કરવાવામાં આવે છે. બધા જ ઓનલાઈન શોપિંગ કરીએ, એમની દુકાન કેવી રીતે ચાલ્યું આ કહો તમે આ જો તમારી દુકાન છે એક ઉધારક આ સમજી. તમારા દુકાનમાં જો ગ્રાહક ને આે હા બોલો ને
મારું એમ કવ છે કે તમારા ઘરમાં સમજો ઈમરજન્સી થઈ ગય તો તમને લાગી રહી. દવા તો તમે ત્યારે શું કરશો તમે ત્યારે કઈ ઓનલાઈન શોપિંગ કરશું? ના. પણ આજકાલના જમાનામાં તો દવા સુ્ધા ઓનલાઈન મળવાની પણ તમે દવા કેમ લેવા જશુ ઓપલાઈન જ લેવા જશુ કે નહી મેડિકલ. તમે જો ઓનલાઈન ઓર્ડર કરવાના તો તે દવા તમારી પાચ છ પાચ છ દીધો. પછી આવવાની તો તે શું ઉપયોગ પડવાની તમને કઈ નથી. તમારો પેશન્ટ કઈઈ જતો રશે છ દિવસ તે તો તમને ભી ખબર છે. તના અપેક્ષા ઓફલાઈન જ કરું ભાઈ ઓફલાઈન મા
ના હ આ તો તમને કો એ કીધું છે. એવ થોડી ના રહે છે કે દવા લોકો ઓનલાઈન જ લે છે, દવા તો ઓફલાઈનમાં જ લે મારે દવા તો મેડિકલ પર જ મળીએી મેં તોક્ તમને કિરાના બોલું છું તમને શોપિંગ વિશે માહિતી આપું છુ. આા તો એટલું જ છેને
ીરાના ભી આપડા બધે વસ્તુ ઓફલાઈન માં એક જ જગા પે મળી જવાના તમે જો મોલમાં જવાનું હોમન તો તમને બધા કિરાના એક જ જગા પે મળી જવાના તમને ઓનલાઈન શોપ ને બી જરૂર નથી, આ તો તમને વાત માનો જ પડશે
આ તો સારું છે, ને મેં તો ક્યાં કતી હતીી કે તમે એવું ના કરો હા તો સારું છે તમે તો ઓફલાઈન શોપિંગ ને ને ઓપ્શન જોઈએ છો, ને
કઈ વાત નથી ચલો પછી નંતર વાત કરવાનુ
બીજા ટોપિક પર વાત કરીએ તમારી સાથે ઓફલાઈન શોપિંગ ના બલ ઘણી માહિતી એઇન્ફોમેશન મળ
એશ મળ ઓકે ચાલો કરો